હાલો.
હા અવાજ આવે છે ને.
હા આવે છે અવાજ તમને આવે છે ને મારો અવાજ.
ઓ આમ મને પણ તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
હા તો આજે આપણે ટ્રાફિક નિયમો વિશે એના વિશે વાત કરીએ બરોબર.
ઓકે અભાઈ નઈ જ વાત કરીએ.
તમારા માટે ઘણા લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી હોતા તો એના વિશે તમારે શું કેવું છે.
હા એ મ તો આપે બાી ના નિયમોનું પાલન કરવું જોઈએ એથી કરીને આપડી તો આપડી પણ. બીજા લોકોની પણ એને સુરક્ષા ન વિચારવું જોઈએ
હા એ વાત તો તમારે સાચી જ છે બીજા લોકોની સુરક્ષા નું વિચારવું જ જોઈએ. તો પછી સરકારે જે નિયમો બનાવે છે તો એ નિયમોનું પાલન નથી થતું. તો હતું તો એના માટે સરકારે શું કરવું જોઈએ.
સરકારે તેના પાસે પેલા કડક પગલા લેવા જોઈએ. અને જે નિયમોનું પાલન નથી કરું. એના માટે વધારે પડતો દંડ હોવો જોઈએ. આમાં એવું થાય છે કે બધાને જોડે હવે. પાંચસો હજાર રૂપિયા જેવ દંડ હોય છે તો એ તો તરત બધા આપી દે છે. અને માછું એવું પણ થતું હોય કે આ બધા પોલીસ વાળા હોય તો બધાનું. શેટિંગ વાતુ હોય છે. એ બધા પૈસા આપી દે કે કે પાંચ હજાર ના દાંડવાય નાખંગ હરે લાવવાય તો પછી. પાંચસો રૂપિયા એક સો રૂપિયા આ બીન બતાવી દેતા હોય છે આવું ના કરવું જોઈએ. તો એના માટે પેલા થીઈ કરવું જોઈએ કે જેમ પોલીસ વાળાઓ જ છે. તો એમને જેને હ દંડ આપવો જોઈએ ને અગો પછી એની જે નોકરી છે. એમ એવી જોઈએ. એથી કરીઈને જે આ બધું થાય છે ફોટું કામિંગ બધું ઓછું થઈ જાય.
હા એ વાત તો તમારી સાચી જ છે અને ઘણા માતા પિતા પોતાના બાળકને અઢાર વર્ષ પણ નથી થયા હોતા બા કવા બાઈકને એવું બધું આપી દે છે શીખવાડી દે છે તો પછી. એ બધું પણ જો માતા પિતા ધ્યાન આપે અને એવું બધું ના કરે તો પછી. એ પણ એક. સારું છે કે ભવિષ્યમાં આ જે બાળકો છે તો એ આવી રીતે કોઈ નિયમો નું ઉલ્લંઘન કરવાનું શીખ કે જ નહી શરૂઆત ક્યાંથી થાય નાનપણથી થાય ને એમ વાત છે.
હા એ તો સાજીબમાં હવે આમાં શું થાય છે કે જો માતા જાય છે કે સાધન લઈને. તો અને એની સામે કોઈ બાળક આવતું હોય પછી એમ કેતા માતા પિતા એક કયાં આટલી ઉંમરે આપી દીધું? અને પોતાના બાળક ને આપેલું હતું એતો કશું વિચારતા જ નથી. આવું પણ થતું હોય છે એટલે માતા પિતા નો જ પેલો વાંક હોય છે. કારણ કે હવે એમ હોય છે કે બધાને એટલા બધા પરિવાર ની અંદર એટલા બધા સભ્યો હોતા નથી અને કામ બધું એમને કરવું પડતું હોય તો. એમને પછી જોર આવતું હોય તો પછી બધા પોતાને બાળકને આપી દે ભાઈ તું આ કરી આવ કામ અને એવી રીતે કરી કરીને બાળક હ પેલા એમ કે કે ભાઈ સાયકલ જ સાયકલ લઈ કરી આવ કામ. બાળક એમ કે એક્ટિવા આપો ખાલી અહીં જ છે ને હમણા હુ આવતો રહીશ જઈને પછી એમ કરી કરીને બાળકને બસ સાધન આવડી જતું હોય. અને પછી જતા હોય બાળક લઈ અને એક્સિડેન્ટ એવું થાય તો પછી. ખબર પડે કે ભાઈ ના આપ્યું હોત સારું હતું.
હા તે એવું જ હતું હમણાં વચ્ચે આમ બે દિવસ પહેલાની જ જે દિવ્ય ભાસ્કર માં આવ્યો હતો. સમાચારમાં કે એક બાળક હતો. મતલબ કે સોળ વર્ષનો હતો કાક સમથિંગ તો એ સોળ વર્ષ નો બાળક અને એના બે મિત્રો ત્રણ જણા એક્ટિવા ઉપર જતા હતા. અને એક્ટિવા ઉપર જતા બા એટલે માતા પિતા બા એક્ટવા હોય ને એવું બધું બાળકને એક્ટિવા મને આ. બાળકના હાથમાં એક્ટિવાની ચાવી આપી દીધી તે બાળક લઈને અને એના સાથે ત્રણ સવારીમ જતો હતો અને વચ્ચે કૂતરું આવી ગયું તો કૂતરું આવી ગયું ને તો પડ્યા ત્રણે ત્રણ ત્રણે ત્રણ પડ્યા ને એમાં જેને જે ચલાવતો હતો ને એ બાળક નું મૃત્યુ થયું. તો હવે એના જ માતા પિતા ઉપર એમને ચાવી આપ આપીને રખડવા માટે મોકલ્યો હતો મતલબ પરવાનગી આપી હતી અને હવે એ બાળક મરી ગયો હતો તો પોલીસે એના સામે કેસ દાખલ કર્યો હતો હવે કેસ દાખલ થયો ઉપરથી એન્ડ બીજી બાજુ એમના બાળક નુ મરી જવાનું દુઃખ હતું. તો હવે આવી પરિસ્થિતિ ઉભી ત્યાં એમ કરતા જો માતા પિતા સમજીને એને એક્ટિવા કે ચાવી આપી ના હોત તો આવું કશું થાત જ નહી ને એમ વાત છે.
સાચી વાત જ છે ને પછી એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે અમે સમાચાર માં આયુ તું કે હે ને મામા ના ઘરે બાળકો આયા હશે ને તે ભાણિયા ને એક્ટિવા આવડતું હતું તે લઈને ગયો અને એના સાથે બે બીજા બાળકો હતા. અને એના સાથે બે ગયા અને ભાણીયો હે ને ઈ મામા ને કોઈને ખબર હતી નહી ચાવી તેકન પડી હતી ઘરમાં તે લઈને જતો રહ્યો અને પાછળથી કોઈ બાક વાળા એ ને ઠોકયું હશે અંધારું હતું અને અંધારમ ખબર ક્યાં પડી નહી તો એ જે માણ્યું હતો એનું મરી ગયો એમ મતલબ એ ત્યાં તો પોલીસ વાળા હેન એ જે એક્ટિવાના માલિક હતા મામા હતા તોમ મામાને પકડી ગયા હવે એમ મામા નું શું વાક હોય. કે જોહેને એક્ટિવાની ચાવી ના આપે તો પછી એમ કે ભાઈ ચાવી નથી આપી અને ખબર જ હતી ની મામાને તો પછી હવે શું મારવાનું આની અંદર આવું પણ થઈ શકે ને
હા એ એ તો છે જ ને આવું પણ થઈ જ શકે ને સવાલ જ નથી એટલે મૂળ તો હવે જોવ મોટા માતા પિતા ને એમનાથી જે અઢાર વર્ષ ઉપર હોય એમને સમજવું જોઈએ કે આ અઢાર વર્ષ થી નીચેલા બાળકો ના હાથમાં ચાવી ના આપ આપી જોઈએ કે એને બાઈક એકટીવા કાઈ શીખવાડું શીખવાડવું ના જોઈએ એ બધું કરવું જોઈએ તો જ બાકીનો આવી રીતે આ રીતે અકસ્માતોને એવું બધું થતું જ રહેવાનું છે જો નાના બાળકો હવે સમ એટલું બધું સમજણ શકતિ એમની હોય ને એટલા માટે એમને ચાવીને એવું નથી આપતા બાકી જો ચલાવવામાં તો બાર વર્ષ નું બાળકે ચલાવી શકવાનું અને અઢાર વર્ષ નો પણ ચલાઈ હકવાનું પણ જો અઢાર વરષ નું હશે ને તો એનામાં એટલી સમજણ શક્તિ હશે કે એક કોઈ પણ ડિસિઝન તરત લઈ શકશે જ્યારે બાર વરષ નો હશે ને તો એ ડિસન તરત લઈ શકશે નહી એટલે એના કારણે જ મેન એ છે કે ચલાવવા ના આપવાનું તો પછી વાલીઓને એ બધાને સમજવું જોઈએ ને
હા એ તો વાત સાચી જ છે પાછું કોઈ પણ આવું એન એક્સિડન્ટ થાય કે એવું કઈ પણ થાય એટલે નાનું બાળક હોય તો એના મા એટલી બધી તાકાત પણ નથી હોતી કે જે આઈક હોય કે પછી એક્ટિવા હોય તો કંટ્રોલ કરી શકે કારણ કે જયારે આઈક એક્ટિવા જેમ નમે છે ને એટલે એનું વજન બઉ વધી જાય છે. ને બાળકમાં એટલી બધી તાકાત નથી હોતી કે એને ઉપાડી શકે કે પછી કોઈ પણ આગળથી વાહન આવતું હોય તરત ખસેડી શકે વાહનને હચ આવું બધું નથીારી શકતું એનામાં બધી તાકાત નથી હોતી તો આ બધું વિચારવાની જરૂર છે.
હા એ વાત તો તમારી સાચી જ છે અને બીજા પણ આ આ તો એક અ અઢાર વર્ષ લાસન્સ માટેનું થયું. હવે એ સિવાય પણ કેટલા જ નિયમો છે જેનું લોકો ઉલ્લંઘન કરતા હોય છે જેમ કે હવે હેલ્મેટ પહેરવાનો નિયમ તો હવે મેં તો કદી કોઈ લોકોને હેલ્મેટ પહેરતા જોયા જ નથી. એમ જોવા જઈએ ને તો બહાર ના મોટા સિટીઓમાં જોયા છે ઘણા લોકોને કે બાઈક ઉપર જતા હોય ને તો એમને હેલ્મેટ પ્યારે લાહોય. પણ હવે આપડા જે નાના સિટીઓ છે શહેરો છે એમાં તો કોઈ હેલ્મેટ પહેરતું જ નથી હોતું એ પણ લોકોને ધ્યાન રાખવું જોઈએ અને ટ્રાફિક નિયમો ના પાલન કરવું જોઈએ જો. કોઈ હેલ્મેટ ના પહેરે ને તો એને ડાયરેક્ટ મેમોની પાવતી ફાડીને ડાયરેક્ટ ઘરે જ આવી જાય એવું હોય ને. તો એમાં ભ્રષ્ટાચાર ને એવું બધું પણ ના થાય ઓમ પછી જો પોલીસ વાળા ઉભાને પછી એ સો રૂપિયા પતાય ને એ બધું રિશ્વત આપીને વાત પતાવી દે એવું ના થાય તો ડાયરેક્ટ હવે કેમેરામાં હોય તો સરકારે ઓનલાઈન ફોટો પાડીને મે તો આવી જાય કરે એના કારણે બીજી વારે જે માલિકો એ ધ્યાન પણ રાખે અને બીજું કોઈ હોય તો એ એને પણ કે કે આવી રીતે તમારે નિયમો નું પાલન કરજો નહી તો મેમો આવશે એટલે આવી રીતે જો મેમો આવતો હોય ને તો જ.
એમની હેલ્મેટ માં એવું પણ થતું ગ્યાં. અમુક બી શું ક ગયા અમે નથી પહેરવ હવે. કાલી ઘરેથી પાંચસો મીટર નું અંતર હોય. પછી એમ થાય કે એડડન મકવાનું કયા. બારે મુકી ને જાય. બાઈક હોય બાઈકમાં તો ઓપ્શન પણ આવતું નથી વ્યક્તિ એમ તો ઓપ્શન પણ આવે. બાઈક ન અપ્શન ના બધા ને એમ થાય કે મૂકવાનું ક્યા. બેંક ની અંદર ગયા હોય પૈસા ઉપાડ ભરવા કોઈ પણ કામ થયુ તો હવે હલ્મિટ મુકવાનું ગયા અને જો બારે મૂકે તો પછી હગ નઈ જની બંધ નયકવા. આવું પણ થતું હોય તો એ પણ તકલીફ જ છે ને.
તો તો પછી આપડે કંક એવું કરવું જોઈએ કે એવું હેલ્મેટ બનાવું જોઈએ જે બાઈકની સાથે જ આવતુ તું એને. તમે એ જગ્યા ઉપર ફિટ કરો ને એટલે પ તમારે હેલ્મેટ માંથી તમા જે બાઈક ને ચાવી લાગ ને જ ચાવી હેલ્મેટમાં લાગે અને એનાથી જ હેલ્મેટ ખુલે એવું હોત. તું એ તો સારું ર જો આજે તો આપડે એવું કઈ કઉં જો ને.
હ અને પછી વાહન ની અંદર જે. હમ મોબાઈલ નોને એનો ઉપયોગ કરતા હોય. ચાલુ સાધન મોબાઈલ નો ઉપયોગ કરે તો પાછળથી જે સાધન આવતું હોય. તો એમને પણ ફન મારતા હોય તો બસ સાભળાય નહી. ક કે એનું ધ્યા ફોનની અર જ હોય ને. તો આ બધું પણ ઓછું કરું છેઈ અને અમુક લોકો એવા પણ છે. એ સાધન દારૂ પીન કે એવું બધું ક નસા વાળી વસ્તુ ખાઈ પી ને પછી સાધન ચલાવતા. પણ થોડું ઓછું કરવાની જરૂર છે અને આ વ્યક્તિ ના જે લઇસન્સો છે. એ બધા કેન્શલ કરવાન જરૂર છે અને બધૂ સરકાર એના ઉપર તો ક સું કરતી જ નથી એ ખાલી એઉં કરે કેે ફંડ આપી દે અને એનાથી ખાલી પૂરું કરીદે આ બધું થોડું ઓછું કરવાની જરૂર છે. આનાથી એક્સિડન નું પ્રમાણ વધતું હોય છે
હા એ તો છે જ આ વાત હવે આપડે કરી વાહનો ની હવે માણસો ની વાત કરીએ તો એમને કયા કયા નિયમો થે તો હવે ધારો કે ચાલતા માણસ જતા હોય તો એ પણ ચાલતા માણસો કોઈ હવે રસ્ તો એતો એમાં ગમે ત્યાંથી રોડ ક્રોસ કર લેતા હોય અને ક્યારેક ગાડી સ્પીડ માં આવતી હોય તો ઉડાડીને જતી પણ રે તો લોકોને પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં રેડ ક્રોસ કરવાનું રોડ ક્રોસ કરવાનું હોય ઝીબ્રા ક્રોસિંગ ત્યાંથી જ રોડ ક્રોસ કરવો જોઈએ પછી ચાલુ કઈ બાજુ જોઈએ તો તમે હ હામ સામેથી વાહન આવતા હોય એ મતલબ કે ડાબી બાજુ તમે ચાલવું જોઈએ રસ્તા ની એવી રીતે આપડે ધ્યાન રાખવું જોઈએ. તો એનાથી શું થાય કે સામેથી આવતું વાહન આ સામે થી આવતું વાહન આપણને દેખાય અને જો વાહન વાળાનું ધ્યાન ના હોય તો આપડું તો ધ્યાન હોય ને એમની તરફ કે આપડા તરફ આવે છે તો આપડે બચાવ કરી શકીએ આપડો. જો હવે તમે પાછળની તરફ જે વાહન આવતું હોય તો તમને ખબર જ ના પડે એટલા માટે આવી રીતે લોકો ચાલતા હોય એમને પણ ધ્યાન રાખવું જોઈએ આવી
પણ આમાં હવે હેન એવું પણ થતું હો કે એ દેશ ની અંદર ને એની અંદર કેવું છે લોકો પોતે સમજી શકે છે. અને જાતે જ બધું નિયમો નું પાલન કરતા તો આઉ કશું બ-બનાવાની પણ જરૂર નથી પડતી અને ઓટોમેટિક બધું કામ થઈ જતું હોય એટલે બધું પોતાને સમજવાની જરૂર છે. ના ના નહીં કે બધું સરકારે એમ કેને આ બધું કરવાનું ઓકે
હા ઓકે ચલો બાય